હલો
હેલો
અવાજ આવે છે, મિત્રો
હા, આવતો છે,
કેવું ચાલે છે, છે વેકેશન
શું કીધું?
વેકેશન કેવું ચાલી રહ્યું છે,
વેકેશન તો પૂરું કોલેજ ચાલુ થઈ ગઈ.
હા, બરાબર કેવી ચાલી રહી છે હા, હ વેકેશન જ છે, મમારી
બરાબર
કેવું ચાાલ રહી કોલેજ લાઈફ
બોલો તો સારું
બરાબર આજે આપણે ખેતી અને ખેડૂતોના જીવન વિશે વાત કરીએ, તો તમે થોડો સમય આપશો,
હા, ચોક્કસ
હા, હા મિત્રો કારણ કે આપણે રોજ એ રોટલી ભાત અને શાક આ બધું ખાય છે, એ વસ્તુ આપણું ખેડ તો નની રાત દિવસની મહેનત છે, છતાં પણ ઘણા લોકો ખેડૂતોના જીવનમાં આવતી મુશ્કેલીઓ અને તેમની મહેનત વિશે પૂરતી જાણકારી લાગતા નથી,
બરોબર નહી,
બરાબર તમારી વાત તદ્ધન સાચી છે,
હા, હા કારણ કે ખેડૂતનું જીવન જે બહાર થી જેટલું સરળ દેખાય એટલું હકીકતમાં નહી મળે,
તો મિત્ર તમારા બાજુ એવી ખેતી કરે છે, કોઈ
હા, મારા બાજુ ખેતી કરે છે.
હા, હા, આપડે જોઈએ છીએ તો ખેડૂત સવારે એવું, સૂર્યઉગે તે પહેલા ખેતરમાં જાય છે, અને દિવસભર એટલી મહેનત કરે છે, વરસાદ કે ઠંડીની પરવા કર્યા વગર સતત કામને કામ અને કામ જ કરે છે અને સાંજ સુધી મહેનત કરે બીજા દિવસ માટે ફરી એ એજ ઉત્સાહથી તૈયાર થવું પડે છે એને તો એ બઉ કષ્ટ વાળું છે હમ શું કેવું તમારા વિશે?
હા બો કાસજનક છે પણ ખેતી આપણે ઇઝી રીતે કેવી રીતે કરી શકીએ?
ખેતી ઈજી રીતે કરવી હોય તો મિત્ર આપણે આધુનિક યુગમાં જોઈએ તો ઘણી બધા એવી ટેકનોલોજીઓ આવી છે જેથી આપણે ઈજી રીતે કરી શકીએ છે જે માં છે ટ્રેક્ટર છે ડ્રીપ સિંચાઈ છે આધુનિક મશીનો છે મોબાઈલમાં હવામાનની માહિતી અને નવા પ્રકારના બીજના કારણે થોડુંક ખેડૂતોને પણ સહાય મળી રહે એમ પરંતુ હજુ ઘણા હા અને જોઈએ તો હજુ ઘણા નાના ખેડૂતો પાસે આવું બધું ખરીદવાની મતલબ આર્થિક રીતે નબળા છે તો એ માટે મુશ્કેલ પણ પડી શકે
હા
અને બીજું જો કે આપડે જોઈએ છે કે સરકાર દ્વારા પણ ખેડૂત તોડી ઘણી ઘણા બધા એવા લાભો આપવામાં આવે છે સહાય આપવામાં આવે છે જે સમાજ અને સામાન્ય લોકો માટે બધા મતલબ બધા મળીને ખેડૂતોને મદદ કરે છે તેથી તેથી પણ ખેડૂત વધુ મતલબ સારી રીતે બની શકે છે કારણ કે ખેડૂ તનુ ખેડૂત મતલબ ખેડૂત મજબૂત થશે તો જ દેશના દરેક માણસને પૂરતું અનાજ મળશે અને દેશની અર્થ થ વ્યવસ્થા પણ વધુ મજબૂત બનશે તો મિત્ર તમે શું કહેશો એ વિશે?
હમ તો મારી વાત તદન સાચી છે હમ તમે કીધુ તે બરાબર છે ખેતી વગર તો આપણું જીવન અશક્ય છે એટલે આપણા જીવનમાં ખેતી નું ખૂબ મહત્ત્વ છે એ ખે ખેતી જો આપણે નહી કરીશું તો આપણને ખોરાક પૂરો નઈ પડશે તે માટે ખેતી કરવી જરૂરી છે
હા તમારી વાત તો સચોટ સાચી છે અને મિત્ર બીજું જોકે મારા મતે એવું છે કે દરેક આપણી દરેક વ્યક્તિએ ખેડૂતોની મહેનતનું સન્માન કરવું જોઈએ અને ખોરાક નો બગાડ ન કરવો જોઈએ ખેતીને ખેતીને નાનો વ્યવસાય ના સમજવો જોઈએ. અને ખેડૂતોની સમસ્યાઓ નો સમજું સમજવાનો પ્રયત્ન કરવો. જોઈએ, કારણ કે ખેડૂત જે માત્ર પોતાના પરિવાર માટે જ નહી પરંતુ આખા દેશ માટે લડે છે, દેશ મા માટે મહેનત કરે છે.
જો આ ખેડૂત ખેતી કરવા બંધ કરી દે તો તો મુખ્યત્વે આપણો દેશ નબળો પડી જાય. જો કે કારણ કે મુખ્યત્વે ભારતે એવો દેશ જે ખેતી પ્રધાન દેશ છે. તો ખેતી કરવી જરૂરી છે.
હા!
તો મિત્ર તમે શું કહેશો એ વિશે?
ખેતી કરવી ખૂબ જરૂરી છે, કારણ કે એના વગર આપણે આપણું શરીર પણ પોષક તત્ત આપણા શરીરને પણ પોષકતત્ત્વ પૂરતા નથી મળતા, જો ખોરાક જ નહી મળે તો આપણું શરીર જ નકાઉ ખેડૂત ને પણ પણ આર્થિક સહાય ખૂબ વધુ પ્રમાણે મળવી જોઈએ જેથી તે આસાની આસાનીથી ખેતી કરી શકે.
હા તમારી વાત તો સાચી છે.
તે માટે સરકારે ખુબ સારા પગલાં લેવા જોઈ.
હમ્મ.
અને આજકાલ ખેતીમાં ખર્ચ પણ ઘણો વધી ગયો છે મિત્ર. કારણ કે સારા બીજ ખરીદવા હોય, ખાતર લેવા હોય દવા, ટ્રેક્ટર, બધું ચલાવવું હોય. તેના માટે ડીઝલ ભરાવવા અને પાણીની વ્યવસ્થા કરવા ઘણા પૈસા ખર્ચ થાય છે. પરંતુ પાક વેચવાનો સમય આવે ત્યારે જો બજારમાં ભાવ ઓછો મળે તો ઉપરથી ખેડૂતોને
ખોટ જાય.
હા ખેડૂતોને જ ઉલટું સીધું બોળે છે. એમને એમની મહેનત પ્રમાણે આવક મળતી જ નથી, તો એ એક અન્યાય જેવું કહેવાય ખેડૂતો સાથે.
હા આપની વાત સાચી છે.
તો થયું છે ક્યાંક
હા મારી બાજુ રોજ જોવા મળે છે આવી વસ્તુ તો. ના નાના નાના વેચાણ વેપારી તેઓ ઓછા ભાવે ખેડૂત પા રાશન ને બધું ખરીદે ને પછી તે વધુ ભામ આવે છે તો ખેડૂત જોડે ખુબ મોટો અન્યાય થાય છે.
હા તમારી વાત તો સાચી છે, કારણ કે મારા નજરે પણ એવા બધા વેપારીઓ જોયા છે, જે ખુબ જ ઓછા ભાવે ખરીદેને વધુ કિંમતે વ જે છે અને ઘણી વખત મેં જોયું છે. કે આપડે ગામોમાં કે શહેરમાં લોકો રહેતા એ ખાવાનું સરળતાથી બગાડી દે છે. પરંતુ આપને એક વખત પણ વિચારતા નથી કે એ દાનો અનાજ તૈયાર કરવા માટે ખેડૂતે કેટલા મહિના સુધી મહેનત કરી હશે કેટલી ચિંતા કરી હશે. અને કેટલા પૈસા બચાવ્યા હશે. એ આપણી જરાક પણ વિચારતા નથી લોકો તો એ પણ સુધારવા જેવી બાબત છે કારણ કે ખેડૂતો બવ મહેનત કરે છે મિત્ર
મારી વાત સાચી. આપણે પણ ખોરાકને બચાવવાનો ખુબ પ્રયત્ન કરવો જોઈએ.
હા
ખોરાક વેસ્ટ કરવા ના જઈએ. તે માટે આપણા આપણા મિત્રો સમજાવાનું પેલા તો આપણે ઘરથી સ્ટાર્ટ કરવાનું ખોરાક બચવા માટે પછી પડોશીમાં એમ કરીને આપણે ખોરાક ને બગાડ થ તો અટકાવી શકીએ.
હા મિત્ર તમારી વાત સાચી છે. અને મને તો લાગે છે કે સરકાર સમાજ અને સામાન્ય લોકો બધા મળીને ખેડૂતોને મદદ કરે તો ખેતુ ખેતી વધુ સારી બની શકે કારણ કે ખેડૂત મજબૂત હશે તો જ આપનો દેશના માણસને પૂરતું અનાજ મળશે. અને દેશની અર્થવ્યવસ્થા પણ વધુ મજબૂત બનશે
તો મિત્ર તો મે તો મતલબ પાછા મળીશું. હા ધન્યવાદ
ધન્યવાદ